હા સર બોલ.
તમારી જોડે આજે દસ મિનિટ. મુસાફર ટોપિક પર વાત કરવા માગું છું.
હા સર મને પણ એ મુસા, મુસાફરી કરવાનું ખુબ જ ગમે છે. તમારે શું કેવું છે સર મુસાફરી પરથી?
મને તો મુસાફર કરવી ખુબ જ ગમે સે. કારણ કે આપડે મુસાફરી કરીએ. તો આપણને બારની દુનિયાનું જાણવાનું મલે. આપણને બીજા રાજ્યની બધી, રેહેણી, કેહેણી, બોલી, ધું સાભળવું મળે. બધું આનંદ મલે. તમને કેવો લાગે છે મુસાફર? તમને ગમે છે ફુસાફર કરવો?
હા મને તો આમ મુસાફરી કરે ખુબ જ ગમે છે. કારણ કે મુસાફરી કરવાથી જ આપણને અને કેવી નવી નવી વસ્તુઓ જોવા મળે. નવી દુનિયામાં જવું મળે. અને નવો એવા અનેક એવા અનુભવો થાય. અને અનેક એવી વસ્તુઓ શીખવા મળે કે જેથી આપણને જીવનમાં. ખુબ આગળ વધી શકીએ એવી. અને આ પડે ખુબ જ અનેક પ્રકારનું એવું નવું નવું જાણવા મળે. કે જે આપણે જીવનમાં ઉતારી શકીએ, આ મુસાફરીથી ત ઘણો બધો, ફાયદો થઈ શકે છે. અને આપડે જો, મુસાફરી માટે ટૂર કરી શકીએ જેમ કે, દૂર આપડે, આવા અનેક પ્રદેશમાં કરવું હોય તો આપણને સારું પડે
હા મુસાફિર કરવાથી આપણને તીર્થ સ્થાન ઉપર જવાથી આપણને તીર્થ સ્થાન ન મહત્વ ખબર પડે આપણને તે સ્થાન નું મહિમા ખબર પડે અને આપને તે સ્થાને જવાથી આપણને દર્શન મળે બધા અલગ અલગ જગ્યાએ જવાથી અલગ અલગ દર્શન મળે તેનાથી આપણને સારું રહે
આરાંત મુસાફરી માટે અનેક એવા નવા નવા વ્યક્ વ્યક્તિઓ સાથે આપણો જે વ્યવહાર વધે અને તે લોકો સાથે કેવું હરમન રહેવું નવા વ્યક્તિઓ સાથે અને તે લોકો નું કાર્ય કેવું છે ઇ લોકોની જીવનશૈલી કેવી છે બધું જોવા મળે આપ આપણેે જે મુસાફરી કરતા અનેક એવા સારા અને ખરાબ પણ આપણને મળે છે જે લોકો દ્વારા આપડું એ લોકો તેનો કેવો વ્યવહાર છે એ આપણને ખબર પડી શકે.
હા મુસાફર મિત્રો સાથે કરવાથી આપણે યાદગીરી ઓ રહે છે મુસાફ ફરી વખતે આપડ મિત્રો સાથે કરેલી ગમમતો મસ્તી વગેરે આપણને યાદગીરીમાં ખુબ વત કામ આવે છે અને મુ મુસાફરી કરવાથી તે સ્થળનું મહત્વ મળે અને તે સ્થળે આપણે ગયા હતા એવી યાદ કરી રહે એટલે આપણેે મુસાફરી કરવી જ જોઈએ.
હા તમે ટ્રેનમાં મુસાફરી કરી છે કોઈ દિવસ
હા હું ટ્રેનમાં મુસાફર માટે તિરુપતિ બાલાજી ગયો હતો ત્યાં અમે તિરુપતિ બાલાજીના દર્શન કર્યા ત અમે ત્યાં બાલ કારળિયા હતા તિરુપતિ ન માટે હું અમને ત્યાં ખુબ મજા આવી હતી. અને તે અમારો પ્રવાસ હજુ બી યાદગાર છે. તમે કરી છે કોઈ મુસાફર
અ મેં પણ મુસાફરી કરી હતી. હું દિલ્હીમાં બધું તાજમહેલ ને ઇન્ડિયા ગેટ પછી લાલ કિલ્લોવ અને કેવા થ જોવા ગયો હતો હું અહીંયાથી ટ્રેનમાં નીકળ્યો હતો. તો એને એને કેવી મુશ્લી પણ થઈ હતી મુસાફરી દરમિયાન અને આ મુસાફરીમાં ખુબ પણ મજા પણ આવી હતી અને કેવા નવા નવા વ્યક્તિઓ જીવનમાં આવ્યા તે લોકો તે હળ મને રહ્યો અને તં જે અ દિલ્હીના લોકો સારી રીતે સમજજો અને એના શીખવું પણ શીખવા પણ મળ્યું અને
હા હું પણ જય્યારે તિરુપતિ ગયો તો ત્યારે મને ત્યાં ખબર પડી કે ત્યાં નું જમવાનું અલગ હોય છે ત્યાં ઈડલી સંભાર ખાવાય છે તે ત્યાંના લોકો સ્પેશિયલ કેળાના પાનમાં ખાય છે એવી બધી અમને ત્યાંની રિવાજો જોવા મળી તેથી અમને ત્યાંનો ખુબ આનંદ થયો.
હા. દિલ્હી સાઈડ પણ મોસ્ટ ઓફ બધા ફાસ્ટ ફૂડ જ ખાય છે. તે બાદ મોસ્ટ ઓફ દી મોમોઝ ચીઝ વગેરે એજ ખોરાક વધારે બહાર ખાવામાં આવે છે. અને ખાસ જે છોકરા બોઇશ એન્ ગલશ છે યુવા પહેઢિ છે એ લોકોને વધુ ભાવતો છે અને બધ તે બાજુ જે પ્રવાસ કરી રહ્યા હતા તે બધા પણ જ સ્વાદ લેતા હતા. તા કે એમ કે તે આપણા આપણા માટે ખૂબ નવું જેવું લાગતું હતું. અને અમુક ને ભાવતો હતો અમુક ને ના પણ ભાવતો હતુ જેથી મુસાફરી દરમિયાન અનેક એવી નવી નવી વસ્તુઓ પણ ભોજનમાં મળર હતી.
એવું અમે તિરુપતિ સિવાય બીજે બી એક વાર મુસાફર કરી હતી હ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની અને ત્યાં અમને ખુબ મજા આવે ત્યાંના મંદિરના અંદર જે આરતી કરવામાં આવે છે તે આપણને પોઝિટિવ એનર્જી આપે છે તેનાથી આપણને તાજગી રહે બને એમાં પોઝિવિટી એનર્જી તેનાથી ખુબ આનંદ મળે અને ત્યાં ફરવાનિ ખુબ મજા આવે
હ અને હું જયારે ઘેરેથી પણ નજીકના અમુક સ્થળો મુસાફરી તો પણ અનેવી અર્ચનો પણ આવે છે. દરરોજ ના અનેક એવી નવી નવી વ્યક્તિઓ સાથે મુલાકાત થાય છે. એ વ્યવાર દરેખના જુદા જુદ જે નથી અમુક વસ્તુ શીખવા પણ મળે છે. અને અમુક વસ્તુ આપડે પણ એ લોકોને શીખાવએ છીએ. કે મુસાફરી દરમિયાન ખુબ જ ઘણો બધો એવો નવો નવો અનુભવ થાય છે.
હા મુસાફર કરવાથી આપણને
બધી યાદગીરી રહે નવા લોકો સાથે મળવાનું મળે બધા દ્રશ્યો નવા જોવા મળે કુદરત ના બધા દ્રશ્યો જોવા મળે તેનાથી આપણને ખૂબ યાદ અને તેનાથી આપણને ખુબ આનંદ મળે.
મુસાફરી કરવા માટેને સૌથી શ્રેષઠ ને એવું જંગલોમાં અને પર્વતો વિસ્તારમાં વધારે ગમે છે. કારણ કે તે બજી જવાથી આપણને ખુબ જ એવું મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ અને નવો અહસાસ મળે છે જેનાથી આપણો એ કદમ માઇન્ડ શાંત થાય છે અને આપડે એકદમ ટેન્શનથી દૂર થઈ શકી છે.
હા અને કરવા માટે નજીકના વોટરફોલ પાહે જવું જોઈએ નજીક હા કોઈ આવા જવું જોઈએ તેનાથી ખુબ બધુંયે આનંદ મલે શાંતિ મલે, શાંત વા તાવરણ મલે તેનાથી આપણને ખૂબ આનંદ
હા.
તમે તમે મુસાફરી કરવા માટે કોઈ દરિયા કિનારે ગયા છો?
હા, દરિયા કિનારે દવાથી મસ્તન દરિયાનો ઠંડો ઠંડો પવનથી આપણું માઇન્ડ શાંત થઈ જાય કોઈ પણ વિચારમાં ખોવાઈ જાય અને ત્આ બેસવાનું એવું ઘણો આનંદ થાય કે ત્યાંથી ઉઠવાનું મન જ નથી થતું તા આટલી બધી એવી ખુશી મળે જેનું આપડે બીજાને અનુભવ પણ નથી કહી શકતા એવી બધી ખુશી મળે અને ત્યાં અતાના અનેક વ્યક્તિઓ પણ ખૂબ સરસ એવી મજા માનીને જાય છે આ મુસાફરી માળા અનેક કેવા સ્થળો એ પણ ખુબ જ મજા માની શકાય.
તો તમે કોઈ તમારા મિત્ર
હ અ અ અ હું મારા મિત્ર સાથે પણ ગયોતો અનેક જગ્યાએ હું ખાસ નાલા નાના સોલો, સોલો ટ્રીપ કરું છું જેમાં હુંને મારો મિત્ર બે જણા જ હોઈએ છે જેમાં હા અમે બાઈક રાઈડ દ્વારા પણ મુસાફરી કરે છીએ, બસ દ્વારા પણ મુસાફરી કરે છીએ, ટ્રેન દ્વારા અનેક એવા વાહનો દ્વારા મુસાફરી કરીને એક જગ્યાથી બીજા સ્થળે જઈને અમે પોતાનું એ હ વિચારોને આગળ વધાવીએ છીએ.
હા.
અમે, તમે શું દ્વારકા પ્રવાસ માટે ગયા છો કોઈ વાર?
હા, દ્વારકા હું ગયા વર્ષે જ ગયો હતો. હજુ એક વર્ષ પણ નથી થયું ત્યાં જઈને મને આટલો આનંદ થયો પહેલા તો હું સવાર અ અ રાતના નીકળેલ હતો ટ્રેનમાં દરેક ત્યાં પહોંચ્યો પછી અમે રૂમ રહીને ત્યાં રહ્યાં તો એકદમ અલગ જ એવું થયુ ઘરથી દૂર પણ એટલું ગયમું તા ખૂબ જ એવું સરસ વાતાવરણ હતું.
હા, એટલે આપડે પ્રવાસ માટે જવું જ જોઈએ આપણે તે ઠીક ધરની એદા ટેન્શનોથી દૂર આપણને માનસિક મળે પ્રવાસ દરમિયાન એટલે આપડે પ્રવાસ તો કરવો જ જોઈએ
હા પ્રવાસ વગર ત કઈ નથી ને પ્રવાસમાં આપડે જો એકલા મુસાફરી કરીએ ને તો આપણને વધુ એવું અનુભવ થાય શકે. એટલે એકલે મુસાફરી હંમેશા આપડે કરવી જોઈએ. એટલે ટ્રાય કરવું જ જોઈએ.
હા, આપડે મુસાફર માટે આપડે બર્ફીલા વિસ્તારમાં આપડે બનશો મનાલી કેદારનાથ, અમરનાથ એવી સ્થળે જવું જોઈએ.
હા, આવા સ્થળે જવાથી આપણને ખુબ જ નવું નવું જોવું મળે છે અને નવા વાતાવરણમાં પણ હા.
બરફના બધા ઘરો જોવા મળે બરફ સ્થળો બરફ ત્યાંના વિસ્તારોના આડે ત ત્યાંના નદીઓ વગેરે જોવા મળે, ત્યાંની રહેણી, કહેણી તા ના પહેરવેશ જોવા મળે એટલે આપડે મુસાફરી કરવું જોઈએ.
હા, થેન્ક યુ સર. આટલી માહિતી આપવા માટે તમારો આભાર.
આભાર તમારો પણ મારી જોડે વાત કરવા માટે, થેન્ક યુ સર.